જય શ્રી કૃષ્ણ બેેન કેમ છો મજામાં હા જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ કેમ છો જ્યોતિબેન
મજામાં હા તમે કેમ છો બેન
હા મસ્ત એકદમ અત્યારે જ નવરી પડી
અચ્છા આજે હું સવારે બહુ વહેલી ઉઠી ગઈ હતી પણ સવારે તો આટલી એમને માગ ખુલી ગઈ ને વાત તણ સરસ હતું ઠંડુ હતું થોડું આજે કોરું પણ હતું. એટલે દીકરાને પણ ઉઠાડતી હતી કે ઉઠી જતો તારે સાયક ક્લિન કે ચાલવાનું કે જે કરવું હોય તો થઈ જાય એમ
બરાબર હું તો આઠ વાગે ઉઠી આરામથી
ના આમ તો અમે સાડા નવ દસે ઉઠીએ આરામથી.
હા હા
આરામથી કઈ કામ ના હોય ને એટલે આળસ આવે હા એટલે આજે હ તો રોજ મોડી જ ઉઠું છું સાડા નવ દસ કઈ કામ ના હોય
હા એજ ને શું કામ કરવાનું તો અત્યારે મારા ભાભીને પેલું ગુજરાતી દાળ આવે છે ને તુવેરની ખાટી મીઠી તે શીખાડતી હતી
અચ્છા હા સરસ સરસ બહુ સરસ હા મારા પતિદેવની પ્રિય છે અમને કોઈને ના ભાવે ખાઠી મીઠી ઘરમા
મન તો બહુ જ ભાવે મારી તો ફેવરેટ છે ને મારા ભાભી તો મહારાષ્ટ્ર ના ને તો એમને તો નહી આવડે ત્યાં આવી દાળ નહી ખાય મીઠી દાળ ના ખાય તો પછી એમને શીખાડી દીધું મસ્ત તો હવે એમની પણ ફેવરટ થઈ ગઈ છે
પ્રિય અને મારા પતિદેવની પ્રિય એટલે અમારે ઓછી બને પછી ત્યાં આપડે બે ત્રણ ગુજરાતી ર છેએ તો પ પછી એમ કે કે ના એ લોકો તો એ લોકો તો જયારે ઈ લોકો રેવાયા હું તો વેલી રહ છ અમારી બિલ્ડિંગમાં તો તો રોજ આપી જ મે કીધું આદત બગાડશ કારણ કે લોકોનું જે હાથ આવે ને આપડું ઓગણીસ વીસ થતું હશે મને એવું લાગે છે
હા થતું હશે પણ હું પણ તો પણ મારી ગુજરાતી ફ્રેન્ડ ને પાસેથી જ શીખેલી હતી તો હું એના જે વસ્તુ નાખે ને તે જ હું નાખું છું તો સારો એવું ટેસ્ટ બને છે તો અહિયાં આગર
મહિના પેલા પછી બધા ત્રણ ચાર ઘરની બનાવી કે પૂરું કુકર બનીને બનાવું છ તમારી અહીંથી લઈ જાવ છો એ લોકો ચાર જણા છે તમે આથી તમારા હાથ હવે તો ઘણા વર્ષથી કોરોના બોરોના લેધી પછી બેે લઈ ને બધું બંધ થઈ ગયું ને એટલે પછી ચાલુ નથી તમે બાફી રાખું છું સરસ તમે આવો ને સરસ વઘાર આપો તો બધો ગોળ નહી નાખવાનો ગોળ નાખશું તો પછી કાળો કલર બેસશે
હા હા ન તો ને અહિયાં ને તમે પેલું ગુજરાતી કડી બનાવો છો તે પણ અહિયાં મારા પિયરમાં બહુ ભાવે બધા ને બહ જ
ગુજરાતી કઢીએ મારા પતિદેવની પ્રિય એટલે મારે ત્યાં કોઈ ના ખાય અહિયા સાસરી ય એવું ખાસ નઈ મારા પતિદેવ ની આમ એમને બધું ગુજરાતી ભોજન ભાવે બધી વાનગીઓ ભાવે અમને જેમાં ગળાશ આવે ને ગળાશ ગળિયુ આવે ને તો અમે મા દીકરીને
જ ગમે અહિયાં પણ એટલે સેમ જ છે અહિયાં પણ મારા પપ્પા પણ પેલું ખમણ લઈ આવશે ગળિયું ગળયું ખમણ
બલકુલ ના ભાવે આ ગાડી કઢી ગુજરાતી કઢી મારા પતિદેવની પ્રિય એટલે ક્યારેક બનાવો કારણ કે અમે ત્રણેય ના ખત એટલે આળશ આવી જાય
હા હા હા હા તે તો મારી ભાભી પણ હ ગુજરાતી થઈ ગઈ છે મહારાષ્ટ્રના છે. પણ આવું બધું ખાઈને શીખી ને બધું એ પણ એમને પણ એ અહિયાં નું જ ભાવે છે.
અચ્છા સરસ સરસ હમ હમ્મ એટલે મેં કીધું સવાર સવાર માં તો મેં કર્યો તો તમને દસ ની આસપાસ ના મેં તમને બે ત્રણ કરો તો આ અ તમારો વાઈફાઈ બંધ હતું એટલે મે તો બહાર ગયા હશે કે કઈક
ના ના હું કદાચ બીજા રૂમમાં હતી કા તો પછી છોકરાઓ પાસે હશે મોબાઈલ
હા નહી ડબલ ટીકજ ના આવ્યો એટલે મેં કીધું કે નહી હોય બરાબર
મારે તો છે ને થોડી થોડી વારમાં ચેક કરવું જ પડે. કેમ કે આ ચારે છોકરાઓ છે ને મળીને આખો દિવસ રમે છે ગેમ. ને ખબર ઈ શું શું કરે છે તો છે ને ફોન બધા ના આવે છે ને તો કાપી નાખે. તો મારે બધું કે થોડી થોડી વારમાં જોવું જ પડે એમ પણ.
હમ હા બરાબર છે બાકી શું બીજું શું શું બનાવો છો?
હા અહિયાં તો બસ એમ જ સમજો કે બધું ગુજરાતી વાનગીઓ જ બને છે. પછીઊંધિયુ ઊંધિયું તો બહુ જ ગમે અહીયાં
તો એ બધાને બધું ભાવે ગળયું ગળિું અમાને ના ભાવે ઊંધયું બધાનું પ્રિય છે.
હા એમાં પણ તો ગોળ તો નાખે જ ને એમાં પણ ગોળ નાખે એમ.
હા ગોળ હલકો સો હલકી સી મીઠા કરે જરાસી બાકી ઊંધિયું બધા ને ભાવે પિયર માસ
હા પેલા મારા ભાભી નવા નવા નવા લગ્ન કરીને આવ્યા હતા ને તો પેલા તો એમને જરાક પણ નહી ગમતું. પણ હવે બનાવી બનાવીને એમ થતું હશે કે પોતાના માટે શું કામ અલગ બનાવું. તો એ ખાઈ ખાઈ ને એમનું ફેવરેટ થઈ ગયું છે.
અમારે ઊંધું છે અમે ત્રણેય એક બાજુ છીએ ને એટલે અમારે. ત્રણેય નું પ્રિય નથી એટલે મારા પતિ દે એમ ન બિચારો ઓછું બને.
અચ્છા.
પાછી વચ્ચે ક્યારેક યાદ કરે એટલે બે દિવસ બનાવી લઉ દાળ તો આપડી બનતી જ હોય તુવેર ની. આા ખાલી આપડે ખાટી મીઠી કરવી ઓલી સાંભાર બનતો હોય. તુવેર ની દાળ બનતી હોય.
હા બરાબર પણ પછા બધા વેજીિટેબલ્સ નાખવાના પછી સાંભારમાં એ બધું
હા હા હા એ બધું અલગ થઇ જાય પણ એમની ખાટી મીઠી એટલા બધા અમે શાકભાજી નથી નાખતા સાંભાર માં છોકરાઓ એટલું ખાતા નથી.
હા હા બરાબર બરાબર હા.
સિંગિલ રમસ્ટિક ને શું કહીએ?
એને સરગવા કહિયે ને.
હા સરગવાની સિંંગ મારે જોતી હોય એ નાખો. અને ખાસ એટલા વેજીિટેબલ નાખો નઈ.
હા પછી પેલી ગાજર ગાજર પણ સારી લાગે.
આપણને તો બધું ભાવે.
હા છોકરાઓના નાટક.
હા છોકરાઓ ખાવા જોઈએ ને અને હમણાં તો અમે ત્યાં ત્રણ સભ્ય અમે પતિ પત્ની અને નાનો દીકરો.
હા હા હા.
ત્રણ જ છે અહિયાં તો પછી એવી રીતે છે.
તો તમારો તો જલ્દી બનીને તમે તો જલ્દી ફ્રી થઈ જતા હશો ને!
હાજી હા જી અને સવારે ટિફિન જાય ત્યાં.
હા હા બરાબર
ચાર મહિના પ્રોજેક્ટ અને સાઈટ નજીક હતી તો બ બપોરે જમવા આવતા હતા હમણાં પાછું દૂર બઉુ દૂર છે અ પચાસ મિનિટ થાય એટલે પછી ગરમીમાં આવા જવાવામાં જ આટલો ટાઈમ જાય
હા એજ ને તો પછી એટલે વીકેન્ડમાં આવે છે કે પછી
ના ના રોજ આવે પણ ટિફિન લઈ જઈ એમ
હા હા સવારે તમે જલ્દી ઉઠીને બનાવતા
હા મારે પોણા પાચ એ ઉઠવું પણ
હા હું પણ પાંચ વાગે ઊઠું છું ત્રણે ત્રણ નુંહ બનાવી દેઉ છું. ને પછી બપોરે છોકરાઓ આવે છે. તો એમને પણ એટલે. પછી દાળ ભાત પછી બીજીે ફરીથી બનાવી લેઉું છું પછી એ જમાનું છું.
હા જો દાળ ભાત મારા બપોરે બને સવારે પછી સાાકરોટલી જ બને
હા હા હા મારું પણ એવું છે એવુંજ છે.
ટિફિન લઈ જાય
હા હા ટિફિન લઈ જાય એટલે તો પાંચ વાગે ઉઠવું પડે મારે ને પાછી બધા ન અલગ અલગ બનાવાનું છોકરાઓને પેલો મોટો એમ કહેશે કે મને આ ન જોઈએ નાનો કહેશે મને આ ન જોઈએ તો પછી એ લોકો જે કે તે પછી એ લોકોનું બનાવવાનું
બરાબર છે મારે મોટી દીકરીનું થોડુંક હતું હવે તો શીખી ગઈ બાર યસ એટલે બધું ખાતા પીતા બનાવતા બાકી આ નાનો તો કઈ ના બોલને હ શાંત જીવ છે. ક્યારેક પંદર દિવસે કીએ કારણ કે એનું થેપલું પરોઠું ઈ જ હોય. એકાદ થેપલું ખાઈ જાય કારણ કે મેગી ના પાસ્તા પણ ઠંડા થઈ જાય છે. શાક નથી લઈ જાતો કે શાક રોટલી બે લઈ જા
હમ હમ હા હા એ પછી તમેપ પોોરે ખભડાવતા હશો એમ ને
બપોરે દાળ ભત હ અને જ એકાદ અ રોટલી ખાય તોું હ તો શ એકાદ થેપલું થેપલું ખાઈ જાય ને થેપલું લઈ જાય પરઠું ખાઈ જાય પરોઠું લઈ જાય એટલે એની ઉપાધિ જરાય ના હોય ભગવાન ન ખુબ ખુબ આભાર છે.
હા હા હા સારું છે ને
પંદર દિવસે કેશે કે કઈક અલગ આપો પછી કેશે પાસ્તા મેગી મે એું મને કઈ વાંધો નથી પણ પાસ્તા બિલકુલ ઠંડા થઈ જશે
હા હા અહં તો ઠંડા પણ ખાય છે પણ આવું બધું જ જોઈએ
બ્રેડ પણ સકી લાગે છે પછી બે વાળ ન્યુટેલા બ્રેડ લઈ જાાવ તો એને ભાવે પછી અમે અહીંયા આવ્યા એની આગલે દિવસે જોયું છે. અ કુદરતી એમ વિડીિયો આવી ગયો ન્યુટેલા તો કે તો તમે ઘરે બનાવો આવશે કારણ કે વિડીયો એ ટાઈપમાં આવતો હતો કે આમાં પામ ઓલ જ નેવું ટકા પામ ઓઈલ છે ના અ પામોયલ છે અને નેવું ટકા સુગર છે એવો વિડીયો આવતો હતો તમે આપડ ઘરે બનાવશ એવું કઈક આવતું એ મે બે ચાર વિડીયો એના જોઈએ મેં ક્યારેય બનાયું નથી કાલથી પણ યાદ કરતા હતા કે અહીિયાંયા બધી વસ્તુઓ સરળતાથી મળી જશે
હા હા બરાબર બરાબર તો તમે બનાવો કોઈ વાર તો મને કેજો તો હું પણ ટ્રાય કરીશ
તમે મને કીધું તો મને હ એક મોટિવેશન મળશે જવાબદારી આવશે
અમે પરમદીશ ડીમાર્ટ થી આવી ગયા પછી એને રસ્તામાં યાદ કર્યું મમ્મી તમે ન્યૂટેલા ના બનાવી્યું મેું યાદ કરાવ્યું હો તો આપે દિમાગથી જ અ સરળતાથી અહીંયા તો વસ્તુ બધી મળી જાય અને નાના મોટા માપમાં મળે એમ તો નને મને એટલું યાદ છે કે એમાં કો કોનટ હતું છીણેલું છેીણેલો આ હતું છેીણેલું લારીિયલ તો અહીંયા તો આપણને સો ગ્રામ પણ મળે ત્યાં તો આપડણે પેકિંગ મોટું જ લેવું પડે એવું થઈ જાય.
લેવું જ પડે ને પછી- -
એટ અમે એક જ વિડિયો કુદરતી આવી ગયો આમ ફરતા ફરતા ન્યુટેલા નો કે- - તો એઈ આમ તંદુરસ્તી વાઇસ હતો કે તમે શું ખાવ છો ન્યુટ્રલમાં
હા હા.
હા ઈ છોકરી બધા વિડીયો બનાવતી હોય છે કે આ તમે જે ખાવ છો તો એમાં શું શું હોય છે.
હા હા ને ઉપર હા ને મારા હસબેન્ડ તો પેલું- - બોનવિટા પણ નહી લઈ છોકરાઓને એમ કે કે વાઈક દૂધ જ પીવડાવ કંઈ નાખો- - પણ જરૂર નથી કેમ કે બોર્નમિટા- -
હા હું પણ નથી લેતી હું પણ નથી લેતી એમ- - હવે જો આ વર્ષે આ ને ગ વર્ષે આજે નાના પેકેટ મળે ને બિલુ- - કુલ ના ના જી ના તે દ છે ન ત મન- - કે શોક ખાતર બસ આ બે ત્રણ મહિના ખેંચાશે નાના બિલકુલ નાના સેેટ- - મોનવિટા ના ઈ બે લઈ જઈશ શોખ ખાતર મેં જ યાદ કરાવ પછી નહી. ન તો હલ્દી વાળું પીવ શિયાવાળું છે તો હળદર વાળું પીવો- -
હા કેમકે આ તો શુગર જ હોય તે તો કઈ ફાયદો થવાનું નથી.
હા એના કરતા પછી આ પાઉડર ક્યારેક પછી બે મહિના- - પીવે પાછો બે મહિના બ્રેક કરે છે.
હા હા.
મખના બદામ વરિયાળી- - અને ખડી સાાકર એ બધું પીસી નાખું તો- -
હા હા હા હા એજ એજ સારું ને જે આપણે- -
કાજુ એમાં નથી પેસતી ક- - કે અ અખરોટ બે ચાર નાખવું કારણ કે પછી ઓઈલ છોડે છે કાજુ વધારે ઓઈલ છોડે છે- - બદામે તો થોડી આગી પાછી શીખું છું. મખાનાને જરા શીકવું એમ.
હમ બરાબર બરાબર.
એવું થાય તો ઈ પાછો મહિનો પીવે મજબૂરી માં- - પછી પાછું ના ના કરે એટલે જેટલો પીસું એ પતાવું- -
હા હા બરાબર ભાભી હવે હું કરું તમને હેને- -
હવે તમે મને કરો એવું કરો?
હા હા હું હા કરું છું હા ફ્રી છું ચાલો.